હા તું સાંભળને
હમ
મારે છેને આઈડિયા તા કે બિઝનેસ કઈક સ્ટાર્ટઅપ કરવો છે તો કઈક આઈડિયા આપણા સના પર કરો કઈક આઈડિયા બિઝનેસ રિલેટેડ
હમ્મ પેન તને આઈડિયા આપું તો છે ને અ ઘરે થોડી અટ્રેક્ટિવ ચોકલેટ ને ગિફ્ટ હેમપર પણ ને બધું બહુ જ ચાલ્યું છે એમ એટલે તો મને હવે અત્યારે છે ને બધું જે પેલું બધું હતું એ બધું તો હવે બેઝ જ થઈ ગયું છે અને લોકો જોઈ જઈને કંટાળી ગયા છે બધું.
લાઈક કયા ફેસ્ટિવલ માટે ચોકલેટ આમ
લાઈક કે જો હવે ગોરી વ્રત ચાલુ થશે બરાબર હા તો એમાં જે હું અત્યારે પાઈપ ક્રાફ્ટ જે બનાવી રહી છું બધું એ એ રિલેટેડ છે ને જો હેરબન્ડ બનાવાય હેર ક્લિપ્સ બનાવાય બધી હેર એસેસરી છે. પછી આપડે હાથમાં બ્રેસલેટ ને એવું પહેરવાનું હોય બધું બી બનાવાય.
હમ્મ.
હમ એટલે ગોરી વ્રત આવે એટલે ગર્લ્સને તો જોઈએ જ બધું અલગ અલગ અને અમુક જન ગણીને એવું કરે તો શું કેવાય એમને ગર્લ્સ ને વેચવા માટે બી જોતું હોય તો એવી રીતના બી એ લોકો પરચેસ
હેર બેેન છે બુ્ટી છે બધું હા એ તો સરસ આઈડિયા છે પછી રક્ષાબંધન આવે છે એમાં પણ ચોકલેટ્સ ભાઈ બેનને ગિફ્ટ આપી શકે અને બેન ભાઈ માટે પણ લઈ શકે
ના એને એવી. ચોકલેટ થોડી અટક્ટ દેખા તું એવી બી આપણેે બનાવી શકીએ છેએ જેમ.
તો એ બધા ચોકલેટ્સ ના આઈડિયા માટે તો ગૂગલ જેમીને કા તો ચેટ જીપીડી તો બેસ્ટ તો છે એ મને બેસ્ટ આઈડિયા આપી દેશે.
હ એ
કેમ કે એમાં કસ્ટમાઈઝ ની અલગ અલગ ઈમેજીસ સાથે અલગ અલગ આઈડિયાઝ પણ આપશે ને.
હમ
તારે વ્રત ચાલુ છે કે પતિ ગયા.
હ
હલો.
હમ
હલો.
હલો.
હલો.
હલો.
તું ગૌરી વત કરું છું.
ના ના મારે તો પતી ગયા છે અત્યારે.
મારા પણ પતિ જ ગયા છે.
હમ
તો તમને કયો ફેસ્ટિવલ વધારે ગમે છે.
હ
હલો.
હલો.
તમને કયો ફેસ્ટિવલ વધારે ગમે છે.
જા ફેસ્ટિવલ બમે
કયો.
બધા ગમે બધા.
તો કોઈ પર્ટિક્યુલર એક નથી એવ કે ગમતો હોય.
હમ હ
મને તો જેમ કે કે ઓ નવરાત્રી બહુ જ ગમે મને તો નવરાત્રી માં બહુ જ શોખ. ગરબા રમવાનો એવો તમને પણ એક હશે ને.
પ છે મને પણ હજી વાત
હવે તો જો પેલા તો. અ ગૌરી વ્રત પતશે. એટલે નેક્સ્ટ મંથમાં આપણે આવશે રક્ષાબંધન પછી આવશે જન્માષ્ટમી અએન પછી આવશે ગણપતિ ગણપતિ પછી નવરાત્રી.
એક મ હ હમ હલો.
બોલો.
રી બિઝનેસ આઈ છે ને તોરી હ
હા બોલો બિઝનેસ આઈડિયા જોતા હોય તો.
હ તો રક્ષાબંધન લે કેી લીધા પછી હવે બીજા અલગ અલગ બધા આપે ઈ.
નવરાત્રીમાં જેમ કે ચણિયા ચોલી માટે પણ
બેે મિનિટ યાર મને તો બોલવા દો નઇ તો મેલી દો ફોન.
હા બોલો.
હા લાઈક ગણેશ ચતુર્થી ને એવું આવશે એમ. તો એમાં જન્મમી આવે તો એ એટ ઘનાની ગણપતિ ને દેખાડવા માટે આફર બનાવની હોય છે.
હા હા.
મથી બનાવી શકે છે એ નાવે જ બધા જીરે જીરે કાયદ સારા એવા કામમાં લાગી શકે છે.
હા એ તો છે જ.
હમ.
તમે પણ અત્યારે બિઝનેસ રિલેટેડ આઈડિયા શોધો છો કે તમે બિઝનેસ કરો જ છો જ.
ના સ છે જ અત્યારે.
પણ મને તો ફેસ્ટિવલ મારો ફેવરેટ નવરાત્રી છે તો એ રિલેટેડ હું કંઈક. ોચીશ કેમ કે નવરાત્રી આવે એદ મારું હું. તો બહુ જ ખુશ ખુશ થઇ જાવ છો.
આપડે હ એલા કે એ શોને. અલગ અલગ રહેળ છે ફણ છે એ બનાવી શકાય છે નવત્રી ના તની પણ. હમ.
હા એ પણ છે.
હમ
તમારે ત્યાં વરસાદ કેવો છે.
હમ.
પાણી ભરાઈ ગયું છે તમારી સાઈડ?
હમ.
હાલો.
હલો.
તમારી સાઈડ પાણી ભરાઈ ગયું છે.
ઓ બરા.
એવું.
હમ.
આપડે તો ગુજરાતીઓના તો ફેસ્ટિવલ ની વાત જ અલગ છે નહી શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે બધા ફે ચાલુ જ થઇ જાય.
એ હંતારે ત્યાં તાજ
લેકક રક્ષાબંધન ગણપતિ ની તો મૂર્તિઓ અત્યારથી લાવાની ચાલુ થઈ ગઈ. ગણપતિ ના તો દસ દિવસ ક્યારે આવીને જતા રેહેશે પતિ જશે ખબર પણ ની પડે.
હમ.
આને જેની આપડે નવરાત્રીની તોવ રાજ નવરાત્રી પતેને બીજે દિવસથી નેજ ચાલુ થઈ જાય કે, ક્યારે નવરાત્રી આવશે, ક્યારે નવરાત ટ્રે આવશે અન તાપ આપ પાછા છોકરે એ તો આપણે આખા વર્ષે નવરાત્રીન શોપિંગ પણ ચાલુ થઈ જાય તામે કરી નવરાત્રીની શોપિંગ.
ના, બસ હજુ ચાલુ જ છે અવે.
તો તમે ચણિયા ચોલી લાવી દીધી.
કયા લખ્યું.
તમે સીવડાવાના છો?
હમ હમ.
સારું કેવાય તો તમે પણ મને કઈક સજેસ્ટ કરો ન ચણ્યા ચોલી સારી મલતી હોય આવ સીવડાવા માટે પન
મારી ઘેર જલ્લી નારી ચનીયા ચોલી ફાવે તો
સારું હું તમને કોન્ટેક કરીશ મારે શીવડાવી હશે તો.
હમમ.
પછી નવરાત્રીમાં તો જ્વેલેરીને અત્યારે તો નવરાત્રીમાં અત્યારથી ન ન ન ડાન્સ ક્લાસ પણ ચા અ નવરાત્રી ના ગરબા ક્લાસ પણ ચાલુ થઈ ગયા. તમે જાવ છો ગરબા ક્લાસ.
અચ્છા, અમે તો સવાર સુધી ગરબા રમીએ છે.
હમ્મ
પણ આ જોઓન વરસાદ આ વખત પણ નવરાત્રી ના બગાડે તો સારુ છે. ગણપતિમાં પન હશે જ. ગણપતિમાં પણ અમારી સાઈડ તો દસે દસ દિવસ અલગ અલગ એક્ટિવિટી રાખે છે જેથી બધ્ધાનું મનોરંજન પણ થતું રેહ છે.
હમ
પણે ત ગમ્મે તે ફેસ્ટિવલ ઓય કોઈ પણ પ્રસંગ ઓય આપણા ગુજરાતીઓના ગરબા તો બધ્ધે હોય જ્યાં જો ત્યાં બધા ગુજરાતીઓ ગરબામ ગરબામાં જ મંદી જતા હોય છે.
પણ અત્યાર તો ચોમાસામાં તો બધે ફરવા જવાનું બો મન થાય. અને માં તો મોસ્ટેલી માથેરાન હિલ્સ સ્ટેશન તો તમે ગયા છો એક્કેય હિલ્સ સ્ટેશન?
હમ
કે તમે એક્કઈ મા હિલ્સ સ્ટેશન જવાની ઈચ્છા છે તમને
ચોમાસામાં તો બધા મુંબઈ શેહેરના જ બધા હિલ્સ ટેશન કેટલા ફેમસ છે ત્યાં આગળ લોકો બો જવાનું કરતા હોય છે ટ્રેકિંગ માટે.
હમ
અત્યાર વરસાદના કારણે તો લીલું છમ ને ઝરના પણ કેટલા મસ્ત જોવા મલે.
તમે પણ મને કઈક કહો ને ને ટ્રાવેલિંગ માટે કઈક અત્યારે ચોમાસામાં સારી જગ્યા હોય એવી
શું
હા
હા મારે જવાની તો ઈચ્છા બહુ જ છે પણ કોઈ દિવસ ગઈ નથી
હમ
અને સાપુતારા પણ એક બેસ્ટ જ છે ને મોનસૂનમાં ફરવા માટે તો
હમ હમ
તમે ગયેલા છો સાપુતારા અચ્છા મેં કીધું ગયા હોય તો મને પણ સજેસ્ટ કરો
હા હા હા અમે શ્યોર આવીશું તમે બોલાવશો ને તો
હમ
સારું તો થેન્ક યુ
હમ હમ